હ તમને મારો અવાજ આવે છે.
હા બસ કમ્પ્લીટ આવે છે. તમને મારો અવાજ આયી રહ્યો છે.
હા આવે છે કમ્પ્લીટ આવે છે.
હમ બોલો કેમનું મજામાં.
બસ મજામાં ત મને ક્યો મજામાં.
બસ મજામાં જમી લીધું.
ક્યારનું જમી લીધું.
શું જમ્યા તમે.
હું જમી આજે દાળ ભાત શાક રોટલી.
હમ બોલો.
હું તમને એમ કહું છું કે અત્યારની જનરેશન જે. રીલ્સ બનાવે છે સોશિયલ મીડિયા પર જે એક્ટિવ રહે છે. એના વિશે આપણે બે પાંચ મિનિટ વાત કરીશું તમારી જોડે ટાઈમ છે.
હા બોલો બોલો બોલો શું વાત કરવી છે તમારે એ વિશે.
હવે હું એમ કહેવા માગુ છું કે સોશિયલ મીડિયા પર આપણે એક્ટિવ રહેવું હોય. તો એક્ટિવ રહેવા માટે આપણે શું ક્રિએટ એક્ટિવિટી કરવી પડે તો આપ સોશિયલ મીડિયા પર જે હોય ફોલોવર્સ એ બધા આપણને કઈ રીતે જોઈ શકે આપણને
આમ તો જો તમને એક વસ્તુ કહું હવે માનલો તમે કોઈ બિઝનેસ ચલાવો છો બરોબર.
હમ હમ
હવે એ બિઝનેસ ચલાવવા માટે અત્યારે તમાર જો કસ્ટમર તમને જાણશે કઈ રીતે કે તમે. કોઈ બિઝનેસ ચલાવો છો એમ. બધાને ખબર પડશે ચલો વોટ્સઅપ સ્ટેટસ છે એ તમારા કોન્ટેક્ટમાં હશે એ ખબર પડશે બરોબર. પણ અધર્સ પીપલ જે તમને ઓળખતા નથી એ લોકોને કેમની ખબર પડશે કે તમે બિઝનેસ ચલાવો છો. એના માટે તમારે કઈક તો કઈક. તો કરવું પડશે ને કે લોકો તમારા બિઝનેસને ઓળખે. એના માટે અત્યારે ઇન્સ્ટાગ્રામ ખુબ જ એના માટે ફેમસ છે તમને ખબર હોય તો બરોબર. જેના પણ રીલ્સ આવે છે રીલ્સમાં બી તમે જોજો લોકો આમ બિઝનેસ એટલે કેવા મિનિંગ કે અત્યારે કોઈ ફર્નિચર વાળા એ પોતાનું બી પેજ ઓપન કરો જે ફર્નિચરને રિલેટેડ રીલ્સ મૂકશે વિડીયોઝ મૂકશે ફોટોઝ મૂકશે. એનાથી એ રીલ્સ એવું તો છે ને કે એના ફોલોવર્સ કે ફોલોવિંગ જ જોશે. એ રીલ્સ તો બધાને જવાની જેટલા બી સોષ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝ કરે છે બધાને રીલ્સ જવાની જોવા માટે
હા એ તો છે.
તો એ બધાને એટલીસ્ટ ખબર તો પડશે કે ભાઈ આ જગ્યા પર આ વસ્તુનો ફર્નિચરનો રૂપ દુકાન આયલી છે. ભવિષ્યમાં જયારે એમને કોઈ રિક્વાયરમેન્ટ પડે ફર્નિચરની કે ભાઈ મેં આ કે રીલ જોઈ ક્યાં છે કે ફર્નિચર સારુ મળે છે. એ લોકો સીધા રીલ જોઈને એનું એડ્રેસ લઈને ત્યાં પહોચી જશે
હા એ બી છે અને હું એમ કહું છું કે રોજે રોજે એમાં ક્રિએટિવિટી. કરવી પડે કઈક નવું લાવવું પડે
હા હા સાચી વાત છે તમારે કઈક નવું લાવવું પડે એમાં તમારે ક્રિએટિવિટી મીન્સ કે વિડીયોઝના આઈડિયાસ તમારે વિચારવું પડે કયા એંગલ્સ થી વિડીયોઝ લેવાના. કે જેથી સારા વિડીયોઝ આવે જે પબ્લિકને ગમે અનનોન વ્યક્તિ હોય જે પબ્લિક બધું એમને ગમે એ રીતના તમારે વિડીયોઝ અપલોડ કરવા પડે આન તમે જોજો અત્યારે હાલ. માં સોશિયલ મીડિયા એટલું આમ કેવામાં માટે કે યુઝફુલ બી છે. અને અનયુઝફુલ બી છે એમ હેબિટ બી એની સારી નથી બહુ એટલે કેહેવાનું મિનિંગ કે વધારે પડતો સમય એના પર વિતાવવા બહુ યોગ્ય પણ નથી તમારે કામ હોય તમે સોશિયલ મીડિયા યુઝ કરી શકો છો કામ એટલે સોશિયલ મીડિયા નો યુઝ જેટલો ઓછો કરે એટલું સારું કેમ? તો કે અત્યારે તમે જોયો કે એકદમ નાના નાના છોકરા છોકરા કરયુ. ના પણ એકાઉન્ટસ તમને સોશિયલ મીડિયા પર જોવા મળશે જે અંડર એટીન હશે અંડર સિક્સ. ન હશે અંડર ફોર્ટીન હશે. અરે અત્યારે તો એવો જ ઉપગ છે કે બધા નાના નાના છોકરા મીન્સ કે જન્મે ત્યાંથી એનું એકાઉન્ટ બનાવી દે ઇન્સ્ટાગ્રામ પર
ઓહો
હવે એને ઇન્સ્ટા તમે અત્યારથી આ બધી ટેવો પાડશો બરોબર તો ને એ ભણવાવામાં ધ્યાન આપે કસમાં ધ્યાન નહીં આપે બસ પછી એને ગમી ગયો કે વિડીયોસ બનાવવાના ફોટોસ મૂકવાના અને એમાં બી અત્યારે તમે જુઓ કે એટલા વાયરલ છે. વિડીયોઝ એવા બી કેટલાક સોશિયલ મીડિયા યુઝ ના કારણે કેટલા આમ શું કેહેવાય કે ફોટોસ તમે જે અપલોડ કરો. બરોબર એ અત્યારે એઆઈ આઈ ગયું છે એઆઈ ની મદદ થી એના પર ગમે તેવા ફોટા બનાવે છે બરોબર. બધા તો એ બી થવાનો ભય રહ્યો છે તમારે
હા અને હું એમ કઉ છું કે બિઝનેસ એકાઉન્ટ અને નોર્મલ એકાઉન્ટ બંને અલગ અલગ હોય છે, ઇન્સ્ટાગ્રામનુ
ના અલગ અલગ તો ના હોય પણ એમાં કેવું હોય કે બિઝનેસ એકાઉન્ટને નોર્મલ એકાઉન્ટ એટલે બિઝનેસ એકાઉન્ટ તમે બનાવો ને એટલે તમારે એક પ્રકારનું એમાં તમે બાયોમાં બધું લખો. કે ભાઈ આ બિઝનેસ બિઝનેસ નું નામ પછી બિઝનેસને લગ તું તમે કંઈક લખો બધું બરોબર એમાં કોન્ટેક્ટ નંબરને મેસેજ ને એ બધું રાખો એટલે એક પ્રકારનું બિઝનેસ એકાઉન્ટ થઈ ગયું તમારું. પણ એમાં તમારે બધું પરચેસ કરવાનું આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે તમારા આ લીવ તમારા એના એને લગતા બધા સબ પ્શન લેવા પડે તમારે તમારી રીલ્સને બુસ્ટ કરવા માટે બી એ લોકો પૈસા લે કે તમારી રીલ્સ વધ ને વધારે લોકો લોકો જોુવે એના માટે બસ એવું બધું નોર્મલ હોય છે.
હા અને હું એમ કું છુ, કે રીલ કઈ રીતે બનાવવાની
રીલ કેવી છે તો એ તો તમને એક એક વસ્તુ સિમ્પલ વસ્તુ અત્યારે વધારે પડતી રીલ આવતી હોય તમને જો નેલ્સની રીલ આવતી નેલ્સ બનાવો અલગ અલગ પ્રકારના બધા છોકરીઓમાં એની રીતે શું કેવી આવે તમે જોજો કે આમ શું કેહેવાય એ યુનિક યુનિક એંગલ્સ થી વિડીયોઝ લેશે એના કે આમ શું કેહેવાય ક્રિએટિવિટી કરશે ત તમે અંધારામાં હશે એકદમ અને આમ લાાઈટમાં એમના નખ લાવ નેલ્સ લાવશે. એટલે શું આમ યુનિક અલગ એંગ આમ એવું લાગે કે હજુ એકદમ એમ આ આવી ગયા. નીલસ એમના કરેલા પેલા જૂના બતાવશે જૂના નીલ્સ કેવા હતા એમમાં એકદમ પછી બ્યુટીિફુલ ડિઝઇન કરેલા નીલ્સ લાવી દેશે. હા
અચ્છા એટલે બિફોર આફ્ટર ના વિડીિયો લેવાના.
હા બસ એવું બધું અત બહુ ક્રિએટિવિટી લોકો કરે છે બિફોર આફ્ટર ને એ બધું
ઓકે અને હવે ઇન્સ્ટાગ્રામ પરથી છોડીને વોટ્સએપ પર મણાવું છુ. કે વોટ્સઅપ પર બી બિઝનેસ અાઉન્ટ અને નોર્મલ અઉન્ટ હોય છે વોટ્સઅપ પર બી
હા વોટ્સઅપ પર તો બિઝનેસ વોટ્સઅપ આવી ગયું છે ને અત્યારે તો બિઝનેસ માટે તમારા અલગથી બિઝનેસ વોટસઅપ આવી ગયુ છે, કે જેમાં તમે તમાર ધારો હા ધારો કે તમે જો અત્યારે કોઈ બી બિઝનેસ કરતા માન લો તમે અત્યારે સલૂન છે, તમાર બરોબર તો તમે પાર્લર નો બિઝનેસ કરો છો. તો તમારે એને લગતા મેકઅપ ના ફોટો છે, પછી આપડણે હેર સ્ટાઈલ્સ ના ફોટોસ છે, તમે નીલ્સું કરતા હોય તો નીલ્સ ના બધા એ સસર ને જેલ પોલસ ને બધા ના ફોટોસ છે. એ તમે તમારા કેટલોગમાં અપલોડ કરી શકો છો એ કે મતલબ જયારે કોઈ બી બી તમાર અનનોન વ્યક્તિ તારો નંબર તમારો નંબર લે તમારું કાર્ડ લે તમારો નંબર સેવ કરશે એ એના કેટલોગમાં એને બધા બધ ફોટોસ દેખાશે કે ભાઈ આ વ્યક્તિ બિઝનેસ કરે છે, એ કામ જે આવું આવું કામ છે એનું જો અંદર બતાવશે બરોબર હા
ઓકે તો બિઝનેસ અકાઉન્ટ માં કેટલોગ બનાવ બિઝનેસ વોટ્સએપ પર કેટલોગ બનાવવું પડે ઓકે
હા બિઝનેસ વોટ્સઅપ પર કેટલોગ તમારે બનાવવું પડે પછી એમાં તમાર મેપ ગુગલ મેપથી તમારું આઈડી એ લોકો ડાયરેક્ટ કઈ આવ્યું તમે કઈ રહો છો એ બી જોઈ શકે એ બી અંદર ના ખાય પછી તમે બીજી વસ્તુ એ છે કે એમાં તમે આમ શું કેવાય તમારો લોગો પ્રોફાઈલ પિક પિકચર પર મૂકી શકો બરોબર બધું બ ક્રિએટિવિટી છેમાં ત ટાઈમિંગસ બી બતાવી શકો વોટ્સઅપમાં કે મારું શોપ આટલા આટલા સલૂન આટલા આટલા ટાઈમ આવ પણ છે વાટલાટલા ટાઈમમાં બંધ છે.
ઓકે અને ટાઈમ અને ફોટોઝ ને સિવાય કઈ ખરું નવું એમાં
ટાઈમ ને ફોટોસ સિવાય કઈક નવું તો તમે એમાં શું આવે નવું તો જુઓ ને અત્યારે નવું ફીચર વોટ્સઅપમાં એવું આવ્યું છે કે તમે તમે કોઈ મેસેજ માન લો તમા કસ તમનૅ કશો મેસેજ કર્યો મેસેજમાં ભૂલ થઈ બરોબર તો મેસેજ પર તમે ક્લિક કર પીન દબાઈ રાખશો તો એડિટ ન ઓપ્શન આવશે મેસેજ ઇન્સ્ટન્ટલી તમે એડિટ કરી શકશો
એ ફ્યુચર બિઝનેસ અકાઉન્ટમાં છે
છે
અને બિઝનેસ અકાઉન્ટમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે વોટ્સપ પર કે જે સોંગ અત્યારે જે બોલિવુડ ના આપણે સ્ટોરી પર મૂકવા હોય એ નથી આવતા એવું કેમ
હા પણ બિઝનેસ એકાઉન્ટમાં એવું છે કે બિઝનેસ એકાઉન્ટમાં બિઝનેસને લગતા જ પ્રોફેશનલ જે સોંગ્સ હોય જે બહ ઇન્સ્ટ્રુમેન્ટ સોંગ કહેવાય જે ઇંગ્લિશ સોંગ હોય એ બધા સોંગ્સ જ તમારે આવશે બિઝનેસ વોટ્સઅપમાં એવું ફીચર છે કે તમે બિઝનેસ એકાઉન્ટ બનાયેલું હોય ને તો એમાં એવા હિન્દી પિક્ચરો ના લવ સોંગ્સ ના આવે
અચ્છા ઓકે અને અત્યારે હવે એ મેં જોયું છે ત્યાં સુધી એવું આવ્યું છે કે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને વોટ્સએપ પર જે સ્ટોરી મુકી મતલબ કે ઇન્સ્ટાગ્રામ પર જે સ્ટોરી મુ કેલી હોય છે એ વોટ્સપ પર બી સ્ટોરી મૂકી શકાય છે પર એ રીતે લખાઈને
એ એટલા માટે થાય છે કે જે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણે ત્રણ પર જઈ શકે કેમ કે ત્રણે ત્રણ કંપની એક જ છે મેટા કરીને કંપની છે બાઘ ચકરબગની એ ત્રણે ત્રણ કંપની એવી છે કે ત્રણે ત્રણ એક જ કંપનીની પેરા કંપની કેવાય ખબર પડી તમે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ને ફેસબુક એમાં કેવું હોય સમજો સપોઝ કે ત્રણે ત્રણ એક જ જનની કંપની છે એટલે એમાં કેવું એ લોકો એવું ઇન બિલ્ડ રાખેલું છે કે તમે વોટ્સઅપ પર સ્ટેટસ મૂક્યું ને એ ડાયરેક્ટ તમે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ફેસબુક પર લઈ જઈ શકો એવું ને એવુંજ
ઓકે એટલે ઉપર લખાઈને આવે છે કે ઇન્સ્ટા સ્ટોરી ઇન વટ્સઅપ
હા હા હમ હમ એક એવું એવું છે જ ખાલી એવુ કઈ સોફ્ટવેર એવું બનાયલું છે એમનું કે તમારે ઇન્સ્ટાગ્રામ તમારુંવવવ ચવવ ઇન્સ્ટાગ્રામ પર શેર નું ઓપ્શન આવે એમાં ક્લિક કરો ને એટલે સીધી આખી તમારે વોટ્સઅપમાં જતી રહેાય
ઓકે થેન્ક્યુ ફોર ઇન્ફોરમેશન
હ વેલકમ અને કશું કામ હોય એવું કામ હોય તો ફોન કરવો એવું કોઈ ચિંતા કરવી નહી
ઓકે ઓકે ઓકે આભાર
હમ હમ બોલો બીજું કો શાંતિ
બસ શાંતિ બીજી
સારું સારું ચલો તો ભાઈ કરીએ પછી વાતો હ
હમ